હલો
હલો
હલો અવાજ આવે છે ભાઈ
હા
કેમ છો મજામાં
હા મઝામાં છતાં મગફડીને
તમારો અવાજ નથી આવતો ભાઈ
હલો
હા બોલો બોલો આવે આવ્યો હા તમારા કવરેજ માં કંઈક પ્રોબ્લેમ લાગી રહ્યો છે ભાઈ
હેલો.
હા, આવ્યો હવે બોલો બોલો?
હા, મગફળી નેદન બેઠા બેરોજગાર શું કરુ
બેરોજગાર ક્યાંથી આપડે?
ત્યાં ખેતરે બેઠા છો એમ કીધું?
હા, ખેતરે.
સરસ સરસ બસ મને કે સવાર સવારમાં જે વિચાર આવ્યો. વરસાદ જેવું વાતાવરણ છે મેં કીધું. અત્યારે ખેડૂતોને સૌથી વધારે ધ્યાન રાખવા જેવી બાબત છે. વરસાદ ના આવે, તો એ તકલીફ, આવે તો એ તકલીફ. પણ ટેકનોલોજી આપડે વિકસી એટલી સરસ ગઈ છે ને, કે આપણને ખ્યાલ આવે વાત તાવરણો તમને લોકોને તો આમ તો એ ખ્યાલ આવી જતો હશેને, ટેકનોલોજીના કારણે ટેકનોલોજી એટલે મોબાઈલમાં મેસેજિસ આવી જાય કે ભાઈ આવી રીતનું વાતાવરણ છે વરસાદ આવાનો છે, નથી આવાનો એવું બધું
હા, એ વાત હાચી. વરસાદ તો ઘણું આવી જાય તોએ હેરાન થવું પડે.
સાચી વાત છે, સાચી વાત છે. ટેકનોલોજી વિશે આજે મને થોડી ઈચ્છા થઈ કે ચલો ભાઈ જોડે થોડી ચર્ચા કરૂ આપડે આપડે પહેલાના જમાનામાં કેવું હતું, કંઈકઈ બીજા જોડે વાતો કરવી હોયને, તો આપડે ટપાલ, અંતરદેશી પત્રને એવું લખતા એક બીજાને અને અત્યારના જમાનામાં તો મોબાઈલ છે, ઇન્ટરનેટ આ ગયું. કોમ્પ્યુટર પહેલા સ્માર્ટ ટીવી આ ગયા છે. પેમેન્ટ કરવું હોય, તો આપડે ઓનલાઈન કરી શકીએ છીએ હવે તો અને વાતો કરવી, એકબીજા જોડે તો તરત જ એક સેકન્ડમાં ફોન લગાડી દીધો અને આપડે દુનિયાના ગમે તે ખૂણે કોઈ બેઠું હોયને, આપડે એની સાથે સરસ વાત કરી શકીએ એમ. એટલે ટેકનોલોજીનો વિકાસ એટલો સરસ થઈ ગયો છે ને, એટલે આપણને આમ એમ થાય કે ઘણું ઘણા કામ આપડે એમાં સરળ થઈ જાય છે એમ. અને એકબીજા જોડે પહોંચવામ માં હા એકબીજા જોડે પહોંચવામાં જરાય વાર લાગતી નથી. સાચું ને?
હાચી વાત ટાઈમનો બચાવો થાય.
હા, ટાઈમનો ઘણો બચાવ થાય. અને હવે, તો એવું છે કે એક બીજાને જોવો હોયને, તો તમે બીજાને વિડીયો કોલ કર લો ને ગમે ત્યાં તો એકબીજા જોડે વિડીયો કોલ પર બી એકબીજા સાથે જોઈને, વાત કરી શકો. અને ટેકનોલોજીના લીધે હવે, તમે આમ જોવા જાવ તો વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન ઘરે બેઠા અભ્યાસ કરે છે. એ તો સ્કૂલે જઈને, કોલેજ જઈને અભ્યાસ કરવો પડતો હતો. અમુક કારણ એવાય જાય, આ કોરોના આ તું તો એમાં ટેકનોલોજીના કારણે જ છોકરાઓ બધા ભણી શક્યા. અમુક લોકોનો બિઝનેસ પણ ઓનલાઈન ટેકનોલોજીના કારણે થઈ થતો હતો. એટલે એ રીતે બહુ જ મહત્વ છે, આપણે ટેકનોલોજીનનું આપણા જીવનમાં આમ જોવા જઈએ. તો સાચું ને? હલો. હલો. તમારો અવાજ નથી આવતો ભાઈ? ટેકનોલોજીનું તમે જુઓ ને તો આજે અ સામાન્ય ઘર વપરાશની વસ્તુમાં બી બધા ઘણા મશીનો આવી ગયા છે. તમે જોવઓ તો પેલા કચરા પોતા કરવાનું રોબોટનું મશીન આઈ ગયું છે. બધા સ્માર્ટ અલગ અલગ મશીનો કે દિવાલને સાફ કર તો એ મશીન તમ લગાવી દો દિવાલમાં સરસ કચરો નીકળી જાય ક્લીન થઈ જાય કચરા પોતા થઈ જાય તો વાસણ ઘસવાનું પણ મશીન આઈ ગયું છે હલો
હલો
હા ભાઈ બોલો બોલો
તમે શુ ધંધો કરો
હું ઘરેથી શેર માર્કેટ નું કરું છું મેં નેચરોપેથી કરેલું છે એટલે એ કામ કરું છું પછી ઓનલાઈન ટ્રેડિંગ કરું છું કપડા ને વાસ ને ઘર વખરી ની વસ્તુઓ બધી ને એ બધું ઘરે બેસીને સેલ કરું છું હું
એવું એમ
બરાબર હા હા હા શ ટેકનોલોજી તમને કેવી રીતે મદદ કરે તમારે ત્યાં
ટેક્નોલોજી તો ઓનલાઈનમાં તો આ જે દવા મગાવીએ તો કોલ આવે હા હવે લેવા જવું ના પડે દુખ નની એ પણ આ વસ્તુ લાવી હોય બિયારણ લાવવ હોય કે દવા લાવી હોય
બરાબર બરાબર હા હવે ટેકનોલોજીમાં આપણને આ આવી સાચી વાત સાચી વાત તો હવે એમાં તો બિયારણ કયું સારી ગુણવત્તાનું છે ને એ બધું બી એમાં ખબર પડી જતી હશે હેને
હા ખબર પડતી કઈ વાવું કયા ટાઈમે ટાઈમ વાવું
હા એ સારું પડી જાય એમાં ખેતર ખેડવા માટે જે મશીનઈ ગયા ટ્રેક્ટરની સાધનો તમે જોવઓ પછી અમુક તો એવા એઆઈ ના મશીનો આ આવી ગયા છે કે તમને આખું ખેતરના રેડિયસને અ ચેક કરીને બતાવે કે કેટલી જમીન ફળદ્રુપ છે કેટલી નથી શું જરૂર છે એમાં ખાતર નાખવાની ને એ બધું બી હે ને
હમ એ
હા બરાબર અને ટેકનોલોજી માટે બીજી વાતો કરીએ તો આજે મોબાઈલ જે છે ને સૌથી વધારે ઉપયોગ થતો છે સવારે ઉઠીએ રા સુઈએ ત્યાં સુધી મોબાઈલમાં આપડે મોટા ભાગનું કરતા હોય છે પણ ટેકનોલોજી ના કારણે જોવા જાવ તો થોડોક ચિંતાનો વિષય બાળકો માટે છે કે એ લોકોને લત પડી જાય છે નાના નાના બાળકો નાના બે છોકરા હોય ત્રણ ચાર વરસના જમવા બેસે એટલે મમ્મીઓ એમને મોબાઈલ પકડાડી દે. અને પછી ધીમે ધીમે એમનો માનસિક વિકાસ એમાં અટકતો થઈ જાય છે ચીડિયાપણો થઈ જાય છોકરાઓ. જે ગુસ્સો થઈ જાય છે મા બાપ સામે. અને એ સિવાય ઓનલાઈન છેતરપિંડી વધી ગઈ છે, સાચું ને?
હમ પત્યાત્તર પોઈન્ટ બહુ હતી કે તો ટેકનોલોજી નો ઉપયોગ કરીએ તો સારી ગર એનો સહી ઉપયોગ કરો તો ફાયદો ન ગેરફાયદો પણ.
હા સાચી વાત છે. અને ટેકનોલોજી ના કારણે અમુક લોકોને તો અત્યારે હવે પોતાના ધંધામાં બી બહુ સરળતા પડી ગઈ છે બિઝનેસમાં અને જોબમાં બંનેમાં ટેકનોલોજીનું એટલું જ મહત્વ થઈ ગયું છે. અમુક કામ તો એટલા સરળ થઈ ગયા છે ને તમે જોઓ તો પેલા આપડે ઘર બનાવવા હોય તો ખા અનેને બધું અંદર બેઝમેન્ટની બધું બનાવવું હોય તો આપડે માણસો ધ કામ કરતા કોદાળીને પાવડા લઈ ને તબકડાને બધું લઈને ખોદકામ કરતા અને માટી કાઢતા અને એ કામ કરતા દસ પંદર દિવસ જે થાય એની જગ્યાએ અત્યારે હવે જેસીબી મશીન આઈ ગયા છે તો તે જોઈ એ લોકો અઠવાડિયા દસ દિવસે કામ કરતા હોય એ જેસીબી મશીન એક જ દિવસ માં આખું કામ પૂરું કરી દે. એટલે એક રીતે સમયની બચત થાય પણ સામે રોજી રોટી એ અમુક લોકોને મળતી નથી પછી મશીન આઈ ગયા પછી બરાબર ને?
બેરોજગાર થઈ જયો છે ધંધો એને કરી જાય એ
હા તમારેતે કેવું છે વરસાદ?
એ હ
હલો?
હ તમાને ખેતીમાં થરૂર પડે
શું કઈ શું કીધું અવાજ કટ થયો.
તમારા ખેતીમાં માહિતી ખરી કોય
હા ખરી.
એવું.
હમ આમારે અમદાવાદ બાજુમાં છે વિરમગામ ગામ ત્યાં છે જમીન એટલે ત્યાં એ બાઘવીમા આપી દીધી છે એટલે એ લોકો ખેતી કર્યા રાખે. એમની રીતે ગયા વખતે કપાસ વાયો તો અમે.
હમ. અમે ગ્રેજ્યુએશન કરીને જ બેઠા હવે કોમ્પિટશન વધી ગયું છે.
હા. શું બાકી ટેકનોલોજી માટે શું વિચાર છે તમારો શું કેવું છે એના માટે?
ટેકનોલોજી તો હવે ભણ્યા છે હવે એનો કોક સહી ઉપયોગ કરશું ત
હા તમારે લેપ લેપટોપમાં એનાથી ઉપયોગ કરી શકાય બધું તમે જે રીતે ખેતી નું કામકાજ કરો છો એમાં એ રી તે ભી થઈ શકે તમારી જે ખેતી ખેતી થઈ જાય આપડે પાક આવી જાય પછી એને બી આપણે સેલ કરવો હોય તો એ બી ટેક્નોલોજી દ્વારા સેલ કરી દઈએ કે આપડે ભાઈ મોટા મોટા વે વપારી હોય મોટા શહેરોમાં તો એ લોકો ના ગ્રુપ હોય છે ખેડૂતો ના તો એમાં તમે નાખ કીધો કે ભાઈ આ પાક મારો આટલો તૈયાર થઈ ગયો છે તો તમને એનો ભાવ ભી જાણવા મળે પછી એમાં નાક એટલે તમને એ ભાવ પ્રમાણે આપણેે એને વેચી શકીએ એ પ્રમાણે વળતર મળે
વેપારી આવે લેવા ઘરે
અને વાહ સરસ સરસ સારું સારું
અને થોડું વાળતર ઓછું મળે છે ભાવ
હા આપડે આમ જોવા જઈએ ને ઈન્ડિયામાં તો આમ તો ખેડૂત જે છે ને એ આપડે તાત કેવાય પિતા કહેવાય આમ તો પણ છતાં પણ અત્યારે તકલીફ એટલી બધી થઈ ગઈ છે ને કે કોમ્પિટિશન અત્યના આધુનિક જમાના પ્રમાણે જોવા જાવ ને તો છેતરપિંડી હોય ચોખ્ખો વિશ્વાસ ના રાખે લોકો એકબીજા માટે એટલે મહેનત મેન તો ખેડૂત જ કરતા હોય છે પણ પૈસા જે કમાવાની વાત આવે ને ત્યારે આપ આપણને ખેડૂત લોકોને સૌથી ઓછો ભાવ મળતો હોય છે કેમ કે આપણે એક સાથે બલ્કમાં વસ્તુ આપ આપી દેવાની હોય આપડો પાક આપી દેવાનો હોય એટલે આપડે બને એટલો નીચા ભાવમાં આપી દઈએ કેમ થાય કે જેટલો જાય એટલ સારું પણ છતાં પણ આપણને બહુ જ ઓછું એનું વળતર મળે છે એ તો મને પણ ખ્યાલ આવે છે સાચું ને
હા તો કતન બ જ મગફળી ન મગફળી મગ ફળી
બરાબર બરાબર બરાબર
જ એમાં ખર્ચો વધી જશે ઘણો
ભાવ થોડો પણ
હા સાચી વાત સાચી વાત અને અત્યારે વરસાદના લીધે જો પાક બગડે તો પછી એ રીતે આપણને ભાવે ઓછો મળે અને જે લોકો એકચુઅલ વેચનારા હોય છે માર્કેટમાં પછી એ લોકો ઊંચા ભાવે લઈ લે કેમ કે આ ટાઈમે વરસાદ આઈ ગયો હતો એટલે એના ફાયદો એ લોકોને મળી જાય આપણને ના મળે એમાં
હાચુ
હા તોઈ પણ અત્યારે આ ઓનલાઈન છેતર પિંડી ને એટલું બધું વધી ગયું છે ને ટેકનોલોજીના કારણે બધાને કે ફ્રોડ પણ એટલા જ વધી ગયા છે ગમે તે ગમે તે ન્યુઝ આવી જાય ગમે ત્યારે એટલે છેતરપિંડી બહુ થતી હોય છે મોબાઈલ ના કારણે એટલે એ બધું બહુ ધ્યાન રાખવું પડે ટેકનોલોજી નનું
એક પણ છ આઠ હજાર ખર્ચો આવે એટ પાટા મગફળી
હા બરાબર
ભાવ પંદરસો હજાર મળે ખાર
સાચી વાત સાચી વાત સારું સારું ભાઈ મારે થોડું કામ આવી ગયું હવે આપડે ફરી પાછી વાત કરીએ બરાબર હા આવજો જોા ભાઈ